હલો.
હલો તમને મ આવી રહ્યો છે.
હા આવી રહ્યો છે. મારો અવાજ તમને આવી રહ્યો છે?
બરોબ હા આવી રહ્યો છે.
તો હું તો હું આજે તમને ગુજરાતના જે પર્યટન સ્થળો છે. અને ગુજરાતની જે ફેમસ વાનગીઓ વિશે છે. તેના વિશે થોડી વાતો કરવા માંગુ છું. તો અત્યારે તમે જાણો છો કે ગુજરાતમાં ઘણા બધા એવા સ્થળો છે. જે ફરવા લાયક છે. અને ઘણી બધી ત્યાંની ફેમસ ફેમસ વાનગીઓ છે. આપણે જોવા જઈએ તો આપણા જે નજીકના એરિયા ની જ વાત કરું તો ત્યાં પાવાગઢ છે જે આપણે ખુબ જ ફેમસ છે. અને પાવાગઢ સિવાય ત્યાં ડા અને ત્યાં નજીકમાં પોયચા કરીને એક ધામ છે. જે સ્વામિનારાયણ નું ધામ છે. તે પણ ખુબ જ વધારે માત્રામાં ફેમસ છે. તો આપણે જોવા જઈએ તો તે બધું બરોડા સિટીમાં આવે છે. તો હું તો એવું જ માનું છું કે બરોડા સિટીમાં આપણે જઈએ. તો ત્યાંનું જે ફેમસ ખાવાનું છે જે સેવ ઉસળ તરીકે ઓળખાય છે. તો તેની આપણે થોડી થોડું તો ટેસ્ટ કરવું જ જોઈએ. જેથી કરીને આપણને જે બહારની વાનગીઓ છે તેના વિશે થોડું જાણવા મળે. અને તેના વિશે આપણે ટેસ્ટ કરી શકીએ. તો આપણે જયારે પણ કસે પણ બહાર ફરવા જઈએ. તો ત્યાંની જે ફેમસ વસ્તુ હોય તે તો ટ્રાય કરવી જ જોઈએ. તમારું શું માનવું છે આ બાબત?
હા કીજું તેમાં આ ઘણા બધા ફરવાના સ્થળો છે. ગુજરાતમાં ગુજરાતમાં ઘણું બધું ફેમસ છે. ગુજરાતમાં હા પાવાગઢ ફેમસ છે. સોમનાથ ફેમસ છે. અને ગિર હ ઘણા બધા ફેમસ અમે પાવાગઢ ગયા હતા. અને ત્યા પાવાગાડો દુ દસ્ત કર્યા ચ ચડ્યા હતા. પગે થ્યા અને ત્યાં જોયું નજારો એક નંબર દેખાતો હતો. અને નજાર એક નંબરખાટો અને ત્યાં બધા ઘણા બધા લોકો દર્શન કરવા આવે. અને દૂર દૂર થી આવે છે. અને પાવાગઢ તો એ એવું છે. કે તં માતાજી નું મંદિર છે. અને ત્યાં ફેમસ પાવાગઢ જ ગણાય છે. અને ગુજરાતના ફેમસ ગરબા પણ છે. અને જયારે નવરાત્રીઓ આવે. ત્યારે લોકો ગરબા રમવાનું તો ના જ બોલે આટ ગુજરાતી નું ખાસ છે. તમારે શું કેવું?
તમારી વાત એકદમ સાચી છે. અત્યારે આપણે જોવા જઈએ તો નવરાત્રી ખુબ જ ફેમસ છે. અને નવરાત્રી નો પર્વ એ ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે. અત્યારે તમે જોવા જાવ તો જે વધારે જે નવા પ્રેમી જોડાઓ છે તેઓ જોડે ગરબા રમવા જાય છે અને માતાજીની પૂજા કરે છે. અને વ્રતો પણ રાખે છે જેથી કરીને તેઓનું. જે પારિવારિક અને સાસારિક જીવન છે તેઓ ખુબ સારી રીતે અને શાંતિ થી જીવે છે. અને તેમનું લગ્ન જીવન પણ ખૂબ લાભદાયી બને છે અને અત્યારે તમે જોવા જાવ તો. જે લોકોને સંતાન પ્રાપ્તિ થતી નથી તેઓ માનતા રાખે છે કે જો અમને સંતાનની પ્રાપ્તિ થઈ જશે. તો મેં નવ થી નવ વર્ષ. માતાજી ના ઉપવાસ રાખીશું આખી નવરાત્રી ઉપસ રાખીશું. તો જેથી કરીને તેઓને સંતાનની પ્રાપ્તિ થાય છે અને આપણે હિન્દુ છે તો આપણે. ભક્ત વિશે ભક્તિ વિશે પણ આપણે જાણ થોડી રાખવી જોઈએ અને અત્યારે તમે જોવા જાવઓ તો નવરાત્રીમાં. ગરબા રમવાની ખુબ મજા આવે છે તો. હું અમારે અહં જે નજીકનુંું ટેમ્પલ છે જે ખુબ જ ફેમસ છે ગરબા માટે. ત્યાં ગરબા રમવા જાઉં છું ત્યાં પહેલા તો ડીજે થી શરૂઆત કરવામાં આવી હતી. પેલા સ્પીકર પર લોકો ગરબા રમતા હતા. પછી ડીજે લાવવા લાગ્યા અને તે પછી ઓર્કેસ્ટ્રા બોલાવા લાગ્યા. તો તમારા નજીકમાં એવું કોઈ જે ફેમસ સ્થળ છે જે ગરબા રમવા જાઓ છો.
હા અમારે ફેમસ. છે એક રૂપા ભણી એ બે કરને છે. ત્યાં ઘણા પબ્લિકો થાય છે લાખો લાખો પણ પબ્લિક થાય છે. અને ત્યાં ગરબા રમવાની પણ મજા આવે છે. ત્યાં ઘણા એવું સાઉન્ડ આવે છે કે ત્યાં લોકો ૂમમાં. મંડી જાય છે અને ગરબા રમવાની.
બગુટારે પૂરા કે હકીુ માડી ભૂલ ગલા કે.
હાલે હમણા એવું ચાલે છે કે. પેલેથી જ ગરબા શીખવા જાય છે હું વલસાડ શીખવા ગરબા જાઉં છું. અને વલસાડમાં ઘણા બધા લોકો શીખવા આવે છે અને ગરબાની મોજ માંડે છે. અને ઘણી બધું પ્રવૃતિઓમાં ગરબાનોો લાભ લે છે અને. મેં પણ લાભ લીધલો છે ને મારે પણ બઉુ મોટી ટ્રોફીઓ આવી છે. અને અ ગરબા રમવાનું એક એવું છે કે. ગરબાર અમે તો મજા એક અલગ જ હોય છે તમારે શું કેવું.
તમે જેમ કહ્યું તેમ આપણે ગરબા કોમ્પિટિશનમાં પણ ભાગો લેવા જ જોઈએ અને જેથી કરીને આપણે. અત્યારે જોવા જઈએ તો. જેમ ક્રિકેટમાં ઘણા બધા સ્કોપો છે અને ઘણી બધી રીતે આપણને કેસ પ્રાાઈઝો મળી રહે છે. અને ટ્રોફીઓ મળી રહી છે તેમ તમે જેમ ટ્રોફી જીત્યા છો ગરબામાં તેમ. અત્યારે ગરબા ક્લાસીસ વાળા પણ ઘણા બધા એવા ઈનામો રાખે છે અત્યારે તમે જોવા જાવ. તો આપણે ડોઢિયા ક્લાસીસમાં જઈએ છીએ આપણે જો સારું પરર્ફોર્મન્સ કરીએ અને સારા ગરબા રમીએ. તો આપણને ઘણા એવા સારા પૈસા જીતવા મળી શકે છે અને આપણને ઘણા એવા સારા રૂપિયા મળી શકે છે. તો આપણે જો રમવા જશુ અને ત્યાં, સારામાં સારું પ્રદર્શન કરીશું, પોતાનું તો તે આપણા માટે ખુબ જ સારું રહેશે. તો આપણે જેમ બને તેમ ગરબા ક્લાસ જોઈન કરીએ વધુ માં વધુ અને આપણે સારામાં સારું પર્ફોર્મન્સ કરીએ હું તો એવું જ માનું છું, કે જેમ બને તેમ આપણે સારું. પરર્ફોર્મન્સ કરીશું. જેમ બને તેમ આપણે સારું પરફોર્મન્સ કરીશું તો તે આપણા માટે ખુબ સારું રહેશે. તો આપણે ગરબા શીખવા જશું અને ગરબા રમીશું તો તે આપણા માટે સારું રહેશે. અને આપણે જોવા જઈએ તો લોક સંસ્કૃતિમાં આપણે ગરબાનો ખાસ ઉલ્લેખ કરવામાં આવે છે કારણ કે આપણે ગુજરાતીઓ છીએ. અને આપણે જોવા જઈએ તો ગુજરાતીનું ખાવાનું પણ એવું ખુબ જ સારું અને સમસ્ત હોય છે. અત્યારે તમે જોવા જાવ તો જલેબી ફાફડા જે નામ સાંભળીને આપણને મોઢામાં પાણી આવી જાય. તો તમે કોઈ એક વાર જલેબી ફાફડા ટેસ્ટ કર્યા છે અને નવરાત્રી ની જ વાત કરીએ. તો દશેરા ના દિવસે જલેબી ફાફડા ખાવાનું તે ખુબ જ. સારું માનવામાં આવે છે તમારું શું માનવું છે આ બાબતે.
હા તમે કીધું તેમજ ગુજરાત નું ફેમસ તો ખાવાનું. જલેબી ફપડા જ છે. એમ જોવા જઈ તો જેથા તારક મહેતા જુઓ તો જેથાલા ફાફડા જલેબી અને એ મજા આવેે છે. અને તે માટે જ માં પણ બતાવ્યું છે. કે આ ગુજરાત નું ફેમસ જલેબી ઓપડ છે. અને દર રવિવારે બધાની રજા હોય લોકો જરબી પકડા રવિવારે લઈ જ છે. અને જલેબી ફફડા કેવા અલગત મળવે છે. અને અમારા ગામમાં ડાંગ છે. ડાંગ ત્યાં ડાંગની ખાવાનું બહુ ભારે હોય છે. અને એ બહ ફેમસ હોય છે.
ત ફોન નરો ત બના કે નહી નાડા ચડા જ શું કરે તમારી વાત એકદમ સાચી છે તમે જેમ કહ્યું તેમ જલેબી ફાફડા અત્યારે રવિવારે જોવા જઈએ તો આપણા જે ગુજરાતીઓ છે તે ખાવાનુંના ખૂબ દીવાના એમ કહેવામાં આવે છે અને આપણે સુરતમાં જઈએ તો આપણે જોઈએ તો રવિવારે જે નાસ્તાની દુકાનો હોય તેની બહાર એટલી લાંબી લાઈનો હો છે એટલી ભીડ હોય છે કે ત્યાંથી આપડણે નાસ્તો મેળવવો પણ મુશ્કેલ થઈ જાય એટલે ઘણા લોકો તો એવા હોય છે જે સવારમાં જલ્દી ઉઠીને નાસ્તાની દુકાને પહોચી જાય છે જેથી કરીને તેમને જલ્દીથી જલ્દી નાસ્તો મળી જાય અને તેઓ શાંતિમય જીવન જીવી શકે અને શાંતિ થી જવાનું નાસ્તો મેળવી શકે તો ઘણા લોકો એવા હોય છે જેમને નાસ્તો કરવા માટે ખુબ જ જલ્દી પહોંચી જાય છે અને નાસ્તો તેઓ મેળવી લે પછી તેઓને એટલો આનંદ થાય છે કે તેઓ ખુબ ખુશ થાય છે તો હું એવું જ માનું છું આપણે જેમ બને તેમ આપણે જો નાસ્તાની દુકાન પણ આપણે ગુજરાતમાં ખોલીશું તો તેની આપણને ઘણા બધા લોકો ચર્ચા કરશે અને તમે અત્યારે જોવા જાવ તો બહારના દેશમાં પણ ઘણા બધા લોકો એવા છે જે ગુજરાતી જ છે અને તેઓ પોતાનો ધંધો ચલાવે છે અને ગુજરાતીઓને ધ ા માટે ખુબ ફેમસ જાણવામાં આવે છે તમે જાણો છો કે ગુજરાતીઓ જ્યાં પણ જશે તો ત્યાં તેઓ બિઝનેસ કરવા વગર નહી રહી શકે અત્યારની જ વાત કરો તો એક રીલ્સમાં મેં જોયું હતું કે તેઓ પર્યટન સ્થળો પર ફરવા ગયા હતા અને ત્યાં તે જે પેરાગ્લાઈડિંગ હતું તેની કિંમત હતી બારસો રૂપિયા અને કાકા છ સાત જણને લઈ આવ્યા અને પેરાગ્લાઇડિંગ વાળા કહ કે હું દસ જણા ને લઈ આવું છું તું મને હજાર રૂપિયામાં પેરાગ્લાઇડિંગ કરાવવાને તે પેરાગ્લાઇડિંગ કરના તેને લોકો પાસેથી પંદરસો રૂપિયા લઈ લીધા આમ કરીને તેને ફરવા ગયો હતો ત્યાં પણ પાંચોૂ ો પ્રોફિટ કરીને તેને પાંચ હજાર નો ધંધો કરી નાખ્યો હતો એમ જાણીએી કે તેઓ ધંધા માટે ખુબ ફેમસ છે તો તે બાબતે તમારરે શું માનવું છે
હા તમે કીધું ત એમ હાલે ગુજરાત માં એક ડાંગ ન ડાંગી થાળી એ ડાંગી થાળી એટલી વાારે લાગે છે કે તે ઘણા બધું ચૂલાા પર બનાવે છે રોટલીઓ ડાંગી અ જેમ જોવા જઈ તો ડાંગીનું બઉબડે શાક આવે છે તે બધું ચૂલા પર બનાવે છે અને લાગે પણ એક નંબર અને તે બધા બારના લોકો ખાવા આવે છે ડાંગમાં અને ડાંગમાં ઘણા બધા એવા દોઢો છે અને ત્યાં ફરવા લાયકો ઘણું બધું છે અને ત્યાં બધા બાદ થી આવે છે અને એમ જોય છે અને બધી ઇન્સ્ટાગ્રામમાં રીલ્સો બનાવે અને ત્યા ડાંગ નું ફેમસ કરે છે અને એમ જે તો ફેમસ ન્સ્ટાગ્રામ ડાંગી થાળી એક એક નંબર લાગે છે તેમજ અ ઘણા બધો અ કેરીઓ ન અને તેવું ડાંગમાં એક વાડીઓ તેમ કરે છે અને ડુંગરો પણ મોટા મોટા હોય છે અને ત્યાં ડાંગ ન ફેમસ એક સ્થળિત છે પણ એમ જોવા જઈ તો ત્યાં ડાંગ માં ઘણા બધા આદિવાસી રહી છે અને ત્યાં ઘણું બધું આદિવાસી ન ચાલે છે તમારે શું કેવું
તમારી વાત એકદમ સાચી છે તમે કહ્યું તેમ અત્યારે અમે પણ ડાંગ ફરવા ગયા હતા ચોમાસા અને ઋતુમાં ડાંગ એટલું ખૂબસૂરત અને સૌંદર્ય ભર્યું થઇ જાય છે કે ત્યાં આપણે ફરવા જઈએ તો કે આપણને લીલોત્રી લીલોત્રી જોવા મળે ને ત્યાં આપણને ઘણા બધા નાના વોટરફોલ્સો પણ જોવા મળે છે અમે દર ચોમાસામાં દર વખતે ફરવા તો જઈએ છે ડાંગ ડ અમને ખુબ મજા આવે ત અને તમે જેમ ડાંગી ખાવાનોની વાત કરી તો તેમાં અડદની દાળ હોય છે તેમાં નાગલીનો રોટ લો હોય છે અને જેમાં અમને અડદિયા પાપડ ખુબ ભાવે છે અને અમે જો જયારે પણ ડાંગ જઈએ ત્યારે ત્યાંથી અડદિયા પાપડ બે અથવા ત્રણ કિલો તો પાર્સલ કરાવી જ લાવીએ છીએ જેથી કરીને અમને ઘરે પણ તે અડદિયા પાપડનોો આનંદ માણી શક્યો અને જેની અમને આનંદ માણવાની ખૂબ વધારે માત્રામાં મજા આવે છે જેથી કરીને અમે દર વર્ષે પ્રવાસ જઈએ છીએ આ ડાંગ અને ડાંગ થી અમે અડદિયા પાપડ તો લઈ જ આવીએ છીએ તો
હ
મને યાદ આવે છે અને દર વર્ષે ડાંગ જવું એ મારું સપનું રહે છે અને મને ખુબ મજા આવે છે ડાંંગ કરવાની ત્યાં તે એને મને ખુબ રિલેક્સ થાય છે અને ખુબ શાંતિનોો અનુભવ થાય છે તો ત્યાં જઈને મને ખુબ મજા આવે છે તો હું તો એજ કહેવા માંગુ છું, કે દર વર્ષે જો આપણે દાન ન જોઈએ. ડાંગ અધરું છે. તો તમે કોઈ વાર ત્યાંના ખાવાનું ન અથવા
અનુવીધ
હા એના વિશે તમે થોડું જણાવજો.
હા તો અમે બે ત્રણ વાર ખાવા ગયા હતા. અને ફરવા પણ ગયા હતા. તને મજા આવી હતી. ડાંગમાં ખાવાનું કઈ અલગ જ ફીલિંગય ખાવાનું એક નંબર લાગે અને ત્યાં મોડી સાહેબ પણ ગયા હતા. અને ત્યાં બેસીને ખાધું પણ હતું. અને ગુજરાતમાં એક એવું છે કે, ત્યાં સ્ટેચ્યુ ઓફ યુનિટીથી સદ વલ્લભભાઈ નું ત્યાં મોટી મૂર્તિ હતી. તે આ નર્મદા નદી નજીક આવેલું છે. ત્યાં નર્મદા દાદી એટલી મોટી છે. કે લોકો બધા જોવા જાય છે. અને ત્યાં એક પોઈચા નામનું મંદિર છે. ત્યાં લોકો બધા જાય છે. અને સદ મોટી છે. તે ઘણી બધી ઊભી છે. હાઈટમાં પણ છે. અને ત્યાં બધા પ્રવાસીઓ ઘણા બધા આવે છે. સ્કૂલ માંથી જાય છે. અને એમ ઘર ના પણ જાય છે. પણ એમ જોવા જાય તો સ્કૂલ માંથી જાય તો છોકરાઓને સારું પડે. ગુજરાતમાં એજ ફેમસ છે. અને મોટું પણ છે. એટલે ઘણા બધા જોવા જાય છે. અને ઊંચું એટલે ત્યાંથી નજારો પણ એવો દેખાય છે કે, અ એમ કઈ અલગ જ ફિલિંગ હોય છે. તમારે શું કેવું
તમારી વાત સાચી છે. તમે જેમ સ્ટેચ્યુ ઓફ યુનિટીની વાત કરી તેમ અમે જ્યારે નાના હતા. જયારે સ્ટેચ્યુ ઓફ યુનિટીને બનીને એક વર્ષ થયું હતું ત્યારે અમને ફરવા લઇ ગયા. હતા ત અમે ગયા હતા. ત્યારે, અમને ફરવાની ખુબ મજા આવી હતી. ત્યાં જઈને અમે જે ત્યાંનો પ્રાણી બાગ છે તે જો જ્યાં અમારા ઘણા બધા મિત્રો છે જેઓએ સિંહ જોયા ન હતા અને તેઓએ પહેલી વાર સિંહ જોયા તો તેઓને સિંહ જોવાની ખુબ મજા આવી અને તેઓને ફરવાની પણ ખૂબ મજા આવી અને તેઓએ ખુબ મજા માણી અત્યારે તમે જેમ કહ્યું તેમ ફેમિલી પિકનિક અથવા જે ફ્રેન્ડસો જોડે પિકનિક કરવા જવું હોય તો સ્ટેચ્યુ ઓફ યુનિટી, એ આપણા માટે બેસ્ટ જગ્યા એમ કહી શકાય. અને ત્યાંનું અમે જે ફેમસ ખાવાનું છે. જે મકાઈનો રોટલો અને લસણ ની ચટણી છે તેનો અમે મજા માણી હતી. અને તે ખાવાની અમને ખૂબ મજા આવી હતી. અને અમે નાની એવી દુકાને ઉભા રહ્યા હતા